હલો.
હલો અવાજ આતી હૈ.
હ હા આવતી છે, અવાજ આવતી છે, શું કરો છો. તમે
હા બસ મજામાં તમે,
મજા લેતી,
હા, હા, હા, હા.
તમારે થઈ ગ્યુ.
ના જમવાનું હજી બાકી છે, જમવાનું બાકી બાકી છે, હજી તો થોડીવાર લાગશે અત્યારે તો કેટલા એક વાગ્યો છે, અત્યારે તોના હોય થોડીવાર રઈને પછી,
હા, હા સાચી વાત છે.
હા એ આ છે, ને આપડે પેલા લીમડો આવે એ ખબર છે, તમને કડવો લીમડો.
હા ખબર છે, ને કેમ શું થ્યુ કામ હતું કે અમારા ઘર તો ઘણું મોટું એનું લાગે,
એવું છે, મને ખબર નહિ હતી નએતો તમાર ત્યાંથી મંગાવી લેતી. એ જયારે છે, ને અ જેવી રીતના તાવને એવું આવ્યું હોય ને. તાવ આવે છે, ત્યારે તાવ આવે ને બુખાર આવેને.
હવ ખબર છે.
હા ત્યારે છે, ને એને ગરમ પાણીમાં ઉકાળીને એના પાણીથી નાહવાથી. તાવ મટી જતો હોય છે, અને પછી એનું જો સવાર સવારમાં નરણાં કોઠે એટલે કે ભૂખા પેટે છે, ને તો એનો જ્યુસ બનાવીને આપણે પીએને,
હા
હા ત્યારે પણ તાવ જે હાડકાની અંદર તાવ પોચ્યો હોયને એ પણ નીકળી જતો હોય છે.
સારી છે, નહી મેં પણ એના વિશે ઘણું બધું એટલે સાંભળ્યું છે. એ અવસઘી ના રૂપમાં એક એટલે અમૃત જેવું છે, મારે ત્યાંતો એવું જ કહેવાય છે. હા મે એ એવું છે, કે જે તમે કહ્યુંને કે લીમડો તોએ છે, જે જો ખૂનમાં કોઈ પણ એવી ખરાબી ને બધું હોયને તો જેમ તમે કહું ને ખાલી પેટે એટલે ખાવાનું એને તોએ, એટલે એ રોગ પણ મટી જાય છે, ક્યારેક આપડે કેટલીક વાત સામ બરે છે કે ખૂનમાં કેટલાક રોગો થઈ જાય છે ને તો એનાથી જો આપડે એને હા એનાથી જો આપણેે ખાઈએ નેતો બધું છે ને મટી જાય છે. ને કેટલાક લોકો ને જે અરે મોટી મોટી એવી બીમારીઓ હોય તે ખાસી ને ઉધરસ માટે પણ આપણે ખાઈએ ને તો પણ એ પણ એના પણ આરામ કરે છે. એના પણ આરાપ કરે છે.
હા ને જેવી રીતે એવા કોઈ પવિત્ર ગ્રંથ રહી શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ બહુ જ સારી રીતે આપેલું હોય છે, હે ને
હા હા સાચી વાત છે ને આપડા જે ચરક સહિ તા બધું આયુર્વેદિક જે બધું ગ્રંથ છે ને એમાં એના વિશે ઘણું મહત્વપૂર્ણ લખેલું બી છે કે લીમડો જેમ કે આપડે જયારે શરીરમાં કોઈ પણ એવો એવું થાય છે ને દાણા ને બધું ખોળા ને ઊટી થઈ જાય છે ત્યારે આપડે છે ને એ હા ત્યારે આપણે એને એનાથી નહતા હોઈય છીએ
હમ્મ હમ્મ હમ્મ મેં એટલે વિડીયો જોયા છે કર્ણાટક કે તમિલનાડુ એવું કઈ છે ને એવી જગ્યાએ ત્યાં પણ એ દેવી નું સ્થાનક છે ત્યાં પણ આ લીમડાના પાત્રા થી કઈ નો વ ધાવામાં આવે છે ને એવું બધુ છે.
હા એ પેલું તમે ક્યું ને હા કર્ણાટક બાજુ કદાચ છે ને બ ધુ માતા નું જે મંદિર છે ને તો ત્યાં આપણે જે દુર્ગા માતા ને કાળી માતા છે ને તેનાથી એમને આખું દાંડી લઈને એને વિડીયોમાં જોયું છે તેનાથી તેમને કઈ એના એટલે હાથ મિનટ ને એને વધારો મળે એવી રીતે કઈક કરતા હતા.
હા હા હ હ એની ઘણી બધી પ્રોડક્ટ પણ બને છે હા.
હા ઘણી બધી પ્રોડક્ટ બને છે હમણાં તો એની હા સાચી વાત છે, એની ઘણી બધી પ્રોડક્ટ બને છે હમણાં જેમ કે આપડે આ હિમાલય જે જોઈએ તો ફેસવોશ બધું છે ને
હા હા હા સાબુ ફેસવોશ
ફેસવોશ ને બધું બનતું હોય છે એ એમાં બધા મા હા.
હમ્મ એનો પેક પણ મોપર લગાવવામાં ફેસ પેક જેવો પેક બનાવી દેવાનું.
હા હા મેં યુજ તો નથી કરેલું પણ મેં સાંભળેલું છે એટલે કે હા એ એન એટલે મોડા પર એ લોગ લગાવે છે.
હા તો એનાથી અલગ જ ગ્લોથ જેવું મુ એમ ચમકદાર જેવું બની જતું હોય છે દાગ ને એવા બધા જતા હોય હમ્મ.
હા સાચી વાત છે.
હમ્મ હવે તો ગેમ કેવાય ને કે એમ જોયું ને કે આ છે અમદાવાદ ગાંધીનગર પ્લસ રાજકોટ સાઈડ તો પહેલી એવી જગ્યાએ તો આ લીમડાના વૃક્ષોટ બહું જ જોવા મળે.
હા સાચી વાત છે હા હા સાચી વાત છે. કારણ અને એટલે કે આ લીમડાનો જે છે ને તો ઘણા બધા ફાયદાઓ છે. આપડડે જોઈએ તો બધા વૃક્ષો છે ને તો એ છાયડો જરાક- એટલે કે એટલે પોતાની માત્રામાં એટલે કે જરાક ધૂપ પણ આવી શકે, પરંતુ જયારે લીમડાનો વૃક્ષ હોય છે ને ત્યાં જો તમે ઉભા રહી જાઓ ને તો તે ખૂબ જ ખૂબ જ છે ને ઠંડી હવા આપે છે, એવું હોય છે.
હમ્મ ને એના જે પેલા બીજ હોય ને પેલા શું કેવાય એના બીજને નિંબોળી કેવું કેવાય હેને એ નિંબોળીના આ રહી ને બીજ એ એમપીમાં મધ્યપ્રદેશમાં
હા હલો.
હા હા મેં સાંભળ્યું તમને બોલો ને
મધ્યપ્રદેશમાં એના આ લીમડાનો જે એના ફળ જેવા લાગ હોય ને તે એ પણ વેચાતા હોય છે. એટલે સબ્જી મંડી જેવું ભરાય છે ત્યાં
માં ત્યાં વેચાતો હોય છે કારણ કે મેં એવું સાંભળેલું છે ને કે એનું કઈક સાબુન ને એવું બધું બને છે.
હા દવામાં પણ એનો યુઝ થતો હોય છે કઈ
વ થાય છે અને એનો સાબુનમાં પણ ઉપયોગ થાય છે એનો ક્યારેક તમે આમ ઉપયોગ કરીને જાવ તો એનાથી છે ને ફિલ્મ ફિલ્મ થાય છે.
હા હા હા. ને મેં તો એમ વિડીયો અમુક જોતી હોય ને તેમાં પણ સામાન્ય સાબુ મંગાવી લે ને એમાં પછીને આવું અમુક અ ઔષધિઓ અ લીમડાના પાન છે ને એવા કઈ પેલા નીલગીરીના પાન છે, ને એવા બધા લાવી ને એને હેને તો એમ પીસી નાખે. મિક્સરમાં ને પછી એનું પાણી જેવું કાઢિ નાખે અ એક મતલબ કે બાઉલ જેવું લઈને ગેસ પર મૂકે. ને સાબુને પણ ક્રશ કરીને એમાં હે ને તો આ બધું જે પાનનું બધું મિક્સિંગ બનાવ્યું હોય ને એમાં નાખીને એના સાબુ પણ બનાવે છે હા.
હા હા મેં પણ એવું એવું સાંભળેલું છે કે સાબુન બાર થી ને સોપ બારથી છે ને એટલે કે કોઈ પણ સોપ બનાવી શકીએ છીએ આયુર્વેદિક ઘરે આપણે હા એવું બધું કરી શકીએ છીએ પરંતુ તો એવું કહું છું ને કે જો આપડે જો પ્રકૃતિ આટલી બધી વ સ્તુ સરળતાથી મળી રહે છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. અને સારામાં સારી કહેવાય આ બધી વસ્તુ કેટલીક સારી કહેવાય છે, કારણ કે જો આ બધું વસ્તુ આપડ ફ્રીમાં મળે છે તો એનો ઉપયોગ તો કરવો જોઈએ અને પૈસા શા માટે લગાડવા.
હમ્મ પણ અમુક છે ને અમુ અમુક પબ્લિક એવું વિચારે કે એ બધું તો ફેક હોય છે એવું કઈ હોતું નથી તો એના કારણે એ બજારમાંથી જે અમુક કોસ્મેટિક બધી ક્રીમો મળે છે વધારે પડતી કેમિકલવાળી એજ વધારે પડતી લાવીને યુઝ કરતા હોય છે એના લીધે મોં પર પછી ખીલ ખીલના દાગ પડી જતા હોય છે પ્લસ એમાં કેવું કે કઈ એમ કેમિકલ વધારે હોય ને તો મોં પર અલગથી બીજા પણ કાળા કાળા દાગ એવા પડી જતા હોય છે.
હમ્મ.
ઉપયોગ કરોને ઘરે તો એનાથી ખૂબ જ સારું કહેવાય અને ખૂબ જ સારું પણ રહેશે, ને જો કોઈને તાવને બધું ભરાયું હોય ને તો તેને કેેજો કે એટલે કે ખાલી પેટે એને ખાઈએ જેથી છે ને તે એટલે કે તંદુરસ્ત જલ્દી થઈ જશે કારણ કે આ છે ને મે એટલે જોયું છે કે કેટલીકવાર આ બધું આ બધું આયુર્વેદિક વસ્તુઓ છે ને એ અસર કરે છે અને જો એ ધીમે અસર કરતી હોય છે પરંતુ અસર તો કરે જ છે, ગમે, ગમે તે હોય તે હા ગમે એવું પણ બની શકે કે કેટલીકવાર છે ને મોડું લેટ કરે, એટલે અસર કરે એવું નહીં કે આ પડે એના પર જ રહેવું જોઈએ. બહારથી જો આપણે દવા કરાવીએ છીએ ડોક્ટરથી આપડે સલાહ લઈ લેવાની કે આપડે આ ખાઈ શકીએ કે નહીં ખાય શકીએ. તો તેનાથી પૂછીને આપડે એનો સેવન કરી શકીએ.
હમ્મ.
એ તો સાચી વાત છે તમારી
તે લીમડા જ નહીં એવી કેટલી બધી અ
હ મ પાંચ મે કે પાંચ જૂનના દિવસે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવે ને? તેમાં પણ, એમ જોવા જઈએ તો હા ને, એ એ પણ એ દિવસે પણ મો ટેભાગે તો આ લીમડાના વૃક્ષો સૌથી વધારે વાવવામાં આવે.
કારણ કે લીમડો એવું વૃક્ષ છે ને કે આપણને ઠંડી છાંવ આપે છે. અને લાંબાગાળા સુધી એનું જીવન પણ રહે છે વૃક્ષનું અને બીજું તેના ઘણાં બધા ઔષધિઓમાં ઉપયોગ થાય છે અને એના કોઈપણ ગેર પણ નથી. પછી જે લીમડાની છાલ નીકળે છે ને એના પણ આપણને તો નય ખબર પણ તમ સાંભળેલું છે એના પણ ઘણાં બધા ફાયદાઓ છે.
હા, કસે લાયગુ હોય ને, તો એ લીમડાની છાલને.... એકદમ બારીક વાટી એમ ભૂકો કરી નાખવાનો હોય છે ને, પછી એને નાની... નારિયેળના તેલમાં. એને મિક્સ કરીને ત્યાં લગાવવાથી એ છે ને જલ્દી એને રૂઝ આવી જાય છે.
હા, એ સુખાવી દે જલદી...
હા....
હા, એવું થાય છે. ચાલો ને, તમારી સાથે વાત કરીને એટલે મને એ ઔષધિ વિશે પણ ઘણી બધી ખબર પડી. પડી ગઈ કે લીમડો આપણા માટે કેટલો ઘણો ઔષધીય પણ ખૂબ છે. અને કેટલું બધું એના ઉપયોગો પણ છે ચાલો..
છે. ચાલો ચાલો તો, મળીયે પછી હા...
હા, પછી ફરી વાતો કરીશું. ચાલો.